હા.
હલો. ગુડ ઇવનિંગ સર.
હા ગુડ ઇવનિંગ મેમ.
કેમ
કેમ બસ મજામાં. તમે?
બસ
હા બધું સરસ
હા તો તમે અ જેમ કે બાર તમારા જે હોમ ટાઉન છે તેનાથી તમે બાર ભણવા ગયેલા છો રાઈટ.
હા રાઈટ.
તો તમને તેના માટે આઈડિયા મતલબ ક્યાંથી આવ્યો તેના માટે પ્રોત્સાહન તમને ક્યાંથી મળ્યો કે તમે આ કરી શકો છો.
મેં ઇલેવન્થ ટ્વેલ્થમાં જેડબલ્યુુની પ્રિપેરેશન કરી હતી. એના બાદ મેં જેયઈ ના સ્કોર ઉપર કોલેજીસ ફાઈન્ડ કરી ને એનાથી મને મળ્યું વાત.
ઓકે તો તમે જે ડબલઈ ની જે પ્રિપેરેશન્સ કરી એ તમે કેટલા વરસથી કરતા હતા.
ઇલેવનથ ટ્વેલ્થ બે વર્ષ.
ઓકે તો બે વરસ થી તમને ઇનફ સ્કોરિંગ ન મળ્યો
ખઈ શકીએ.
ઓકે. તો જે વલીમાં એક્ઝામ્સ ન મળતા તમે જે કોલેજ સર્સ કરી એ તેવે કેવી રીતે કરતા તા મતલબ તમે વર્ચ્યુઅલી કર તા તા કે પછી તમે અહ ફિઝિકલી ત્યા જઈને અને એક્સપિરિયન્સ કરતા હતા કે કઈ કોલેજ કેવી છે અને આપણે ક્યાં જઈ શકાય?
જે લોંગ ડિસ્ટન્સ માં હતી ઈ. ને હાફ જે પોસિબલ હતું વા વિઝિટ કયરું.
ઓકે તો તમે મતલબ તમારા હોમ ટાઉન થી મતલબ બોવ દૂર ગયા છો કે પછી આમ આજુબાજુના ગામમાં જ તમે ભણવાનું પસંદ કર્યું છે?
ના-ના હું તમિલનાડુમાં છું, મારું હોમ ટાઉન ગુજરાતમાં છે.
ઓકે તો મતલબ કે તમને ન્યાં જવાનું તમારી સ એક્સપેક્ટેશન હતી અને તમને શું રિયાલી તેમાં મળ્યું છે?
મતલબ ઇન્જિનિયરિંગના અંદર બેસ્ટ પ્રાઇવેટ વન ઓફ ધ બેસ્ટ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુટ મેં વિચાર્યું તું, ઈ જ છે. રિસર્ચ ઓપોરનિટીઝ ઘણી છે, જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે.
હા તો એવી તમારી એક્સપેક્ટેશનસ બધી ખરી ઉ તરી છે કે પછી થોડુંક અહ નબળું છે કે થોડુંક વધુ સારું છે, બધું તમારી એક્પેક્ટેશન મુજબ જ ગયું છે કે પછી કાઈ ફેરફાર આવ્યું છે?
ના, ના એક્સપેક્ટડ મુજબ જ ગયું છે.
હા તો તમે ન્યાં હોસ્ટેલમાં રહેતા હશો કે પછી પીજીમાં?
ના, ના કોલેજ ના હોસ્ટેલમાં.
ઓકે તો હોસ્ટેલમાં તમારું કેવું એક્સપિરિયન્સ રહેલું છે?
થોડુંક સ્ટ્રિક ટાઈમિંગ છે, ને ફૂડમાં થોડુંક જોવું પડે.
ઓકે. તો ફૂડ ન્યાં કેવી રીતે હોય છે?
ટોટલી વેજ હોય, હું નોનવેજ ફેમિલી માંથી આવું છું. મતલબ નોનવેજ બધાય જ જમે, ને અહીંયા ટોટલી વેજ હોય તો જે નોનવેજ વાળા હોય એને થોડીક ટેન ઓલું આવે પ્રોબ્લેમ.
હા, હા. તો આપડે જે અહ મેન્યુ ને બધું હોય છે, તમને કેટલા ટાઈમ સુધી જમવાનું આપ પે છે અને કેવી રીતે બધું હોય છે.
મેન્યુ બે-બે મેન્યુ હોય, ઓડ-ઓડ વીક ને ઇવન વીક મેન્યુ. હવે પર ડે અલગ અલગ હોય. ઢોસા ઉત્તપમ ને એમ હોય ને ટાઈમિંગ મેસની સવારે સવા સાત થી આઠ વાગા સુધીની ને લંચની સવા બાર થી લઈને તન વાગા સુધીની ને ડિનરની સાત થી નવ વાગા સુધી.
ઓહકે, તો જે આ લંચ, ડિનર અને બ્રેક ફાસ્ટ હોય છે. ત્રણેયમાંથી જે હોસ્ટેલના જમવામાં એન્જોયલેબલ શું લાગે છે તમને?
અમ્મ ડિનર.
ડિનરમાં વધારે મજા આવે છે તમને?
હમ્મ.
તો તમે જ્યાં કોલેજમાં ગ્યા છો. ત્યાં જવા માટે તમે કેટલું સ્ટ્રગલ કર્યું છે કે પછી તમે ડાયરેક્ટ તમને બધું મળી જ ગયું?
બલ ઈમાં ને એમાં સ્કોર મારું નાઈન્ટી ટુ હતું પી આર. ઈ કારણથી આયવું છે એમ. મતલબ જે ઈ ઈ સ્કોર કરવું ઈઝી તો નો હોય. જેમ પ્રિપેરે શન કયરીતિ જે બે વરસમા એના રિઝલ્ટમાં જ મયલી છે કોલેજ.
તો તમે સ્ટ્રગલ કર્યું ખરું?
હા.
તો તમે કેવી રીતે સ્ટ્રગલ કર્યું હતું?
આઈસોલેટ થાવું પડે જે ડબલ ઈની પ્રિપેરેશન માટે. બટ એઝ એબયસ ગવર્મેન્ટ કોલેજ નો મયલી પણ પ્રાઇવેટમાં બેસ્ટ છે.
હં, હં.
હમ્મ, હં, હા ઈજ.
ઓકે. તો જે તમે એન્જિનિયરિંગને જે કંઈ પણ તમે કરો છો તો તેની જે તમે એક્ઝામસ કોલેજમાં દ્યો છો તેમાં તમે પ્રોપર પફોર્મ કરી શકો છો કે પછી કાય મુશ્કીલનો સામનો કરવો પડે છે?
ના, ના, ફ અત્યારે મારું ફર્સ્ટ સેમ કમ્પ્લીટ થઈ ગ્યું જે. ફર્સ્ટ સેમમાં એટ સી જી પી હતું. એટલે એઝ એક્સપેક્ટેડ બરાબર જ ચાલે છે અત્યારે.
હમ્મ, હમ્મ, તો આમાં તમારું ફ્યુચર બ્રાઈટ છે. આમાં તમે આગળ વધારે ધ્યાન તો તમે ખુબ જ આગળ નીકળી શકો છો. જોકે તમે તમારા હોમટાઉન થી આટલા દૂર ગયા છો, તો ત્યાંની લેંગ્વેજ અને બધું તમને સમજવામાં પણ મુશ્કેલ પડતી હશે ને?
હા, થોડુંક બેર થાય. બટ, ઈંગ્લિશ ઓલમોસ્ટ બધા અયા જાણે તો વાંધો વાંધા જેવું નથી. ક્યારેક ક્યારેક પડે જારે લોકલ્સ ભેગી વાત કરવાની હોય.
હં, હં, તો તમને ઈંગ્લિશ પ્રોપર બોલવામાં અને સમજવામાં કઈ વાંધો નથી આવતો કેમ કે, ન્યાનો ટોન પણ અલગ થઈ જાય અને થોડોક લોકલ એરિયાઝમાં પણ તમારે કામ તો તું જ હશે. કોલેજના બાર તો તમે જતા જ હશો. તો
હા, બટ રેતા રેતા એડજસ્ટ થઈ જાય
બરોબર છે. તો આમાં તમને જ્યાં તમે ગયા છો એમાં તમને સૌથી વધુ સ્ટ્રગલની વાત કઈ લાગે છે અને સૌથી ખૂબ આનંદની વાત કઈ લાગે છે?
સૌથી વધારે આનંદની વાત કરીએ તો અઈયાની ટીચિંગ એક્સપિરિયન્સ સારું છે ને રિસર્ચ ને એનું કોલેજનું ઘણું બધું સારું છે, કોલેજ મતલબ જે ફિલ્ડ મારે જોતી છે એના અંદર કોલેજ ઘણી આગળ છે, ઇન્ડસ્ટ્રી એસપરર્સ છે કોલેજનાં અંદર ઘણી હેલ્પ કરી શકે ને જો તમે જો તમે આપડે આનું ડિસએડવાન્ટેજીસ જોઈએ કોન્સ તો એના અંદર તમે ફૂડ લઈ શકો છો, ફૂડમાં થોડી દિકકત જેવું છે ને લેંગ્વેજ ને જો ટ્રાવેલિંગ મારા ઘરથી અંયાનું બઉ મોટો થઈ જાય
ઓ કે તો તમારા ઘરે તમે જતા હોવ છો એ કેટલા સમયગાળામાં જતા હોવ છો?
મારે સેમ બ્રેકમાં આવવાનું હોય.
હમ્મ, હમ્મ, હમ્મ, છ મહિના પાંચ મહિના તો તમને ખુબ જ હાર્ડ પડતું હશે રાઈટ? તો તમને ફેમિલી થી દૂર રહીને શું એક્સપિરિયન્સ કરવા મલે છે, આમ તમને સારું બધું શી ખવા મલે છે જેનાથી તમને આનંદ થાય છે કે પછી તમને એ લોકોથી દૂર રહીને થોડુંક વધુ હાર્ડ પડી રહ્યું છે, કે પછી મજા નથી આવી રહી બે
બેયનું મિક્સ છે, ઘરવાળો પર હું પેલેથી ઓલમોસ્ટ ડિપેન્ડન્ટ જ અતો બધાય કામમાં સ્ટાર્ટિંગનાં મંથ્સ સ્ટ્રગલવાળા રહ્યા હવે થોડ થોડે ધીમે ધીમે શીખવા મલે છે ઘણુ
હમ્મ, હમ્મ, તો તમને આ જે તમે દૂર થવાનું જે ડિસિઝન લીધું, તેના માટે તમે શું ફીલ કરો છો કે તમે આ સારું ડિસિઝન લીધ ધુ તમારી ફેમિલીથી દૂર જઈને તમારા કેરિયર ઉપર ધ્યાન દેવામાં કે પછી તમને એવું લાગ ગે છે કે ના યાર મારે ન્યાં જાવાની જરૂર ન થી મારે ફેમિલીની આજુબાજુ જ ક્યાંક રઈ અને મારી સ્ટડીઝ કન્ટિન્યુ કરવાની જરૂર હતી.
ના ના મને મારા ઓલા ઉપર પ્રોપર મેં રાઈટ જ લીધું છે એવું જ લાગી અતી આજ સુધી તો કે કોકને તો સ્ટેપ લેવાનું જ હતું આગળ વધવા માટે
હા હા કેમકે અ જયારે આપણે એક ફેમિલીમાં રેતા હોય છી તો એક પેમ્પર્ડ ચાલ્ ચાઇલ્ડ હોય છે. કે જેમ કે આપણે કઈ પણ કામ પડે તો આપણે ફેમિલીને કહી દેતા હોય છે તો આપડે તમે દૂર ગયા છો તેનાથી તમને એ
એ એક એડવાન્ટેજ છે કે તમે તમારી ફેમિલી ઉપર ડિપેન્ડન્ટ નથી જવાય.
તો જે આ તમે ભણો છો એમાં તમે ફાઈનાન્શિયલી તમે ફેમિલી ઉપર ડિપેન્ડન્ટ છો કે પછી તમે ઇન્ડિપેન્ડેન્ટ છો
ફા ફાઈનાન્શિયલી મારી ફીસ બધી અ એજ્યુકેશન લોન થી ભરાઈ છે.
હમ્મ અને બધું ખર્ચું ને ખર્ચો ને બધું?
જે મારું કોર્સ છે જે રેવાનું આપડે મારા ફધર કરે છે.
ઓકે તો તમે એઝ અ મતલબ સાઈડ બિઝનેસ કે પછી કોઈ પાર્ટ ટાાઈમ જોબ એવું કઈ કરો ખરું?
નહી નહી પ્રોપર સ્ટડીઝ ઉપર.
ઓકે તો તમે પ્રોપર સ્ટડીઝ પર ધ્યાન દઈ શકો છો કે પછી કોઈ ફ્રેન્ડ્સ યા ફિર કોઈ એવા રમત ગમત એમાં તમારું ધ્યાન વધારે ભટકાય છે.
ના ના પ્રોપર સ્ટડીઝ ઉપર રહી શકે.
ઓકે તો મતલબ તમારે જે આ છે તમારે કોલેજ છે તેમાં કેવી રીતે સિસ્ટમ છે તમાર ફ્રેન્ડસ ગ્રુપને બધા તમે સાથા સાથે જઈને ભણે ભણતા હોઉ છું કે પછી તમારે બધા એને અલગ અલગ રેવું પડે છે?
ના ના અમે બધા ભેગા રહીને મોસ્ટ ઓફ ટાઈમ ગ્રુપ સ્ટડીઝ હાલતી હોય કોકને કોક ટોપિક સારી રીથી આવતું હોય તો કોકને એક્સપ્લેન કરી દએ એમ ઓલમોસ્ટ એકબીજાને બધા ભેગા રહીને સા પ્રિપરેશન કરીએ બધી એક્ઝામ.
ઓકે તો આ બધું તમે આવી રીતે કરો છો એમાં તમને આનંદ મળે છે રાઈટ?
હા રાઈટ.
ઓકે તો સારું તમે આને સારી રીતે કન્ટિન્યુ કરી શકો છો તમને આમાં સારી તક મળશે. તમને આમાં તમે સારી રીસે રીતે કરશો તમે આમાં ધ્યાન દેશો તો તમને આમાં આગળ વધવાની સારી રીતે અ તમારું કરિયર બનશે અને તમારી ફેમિલીનું પણ કરિયર બનશે.
ઓકે
ઓકે તો તમે તમારી સાથે વાત કરવામાં ખુબ આનંદ થયો અને તમારો ખૂબ ખૂબ આભાર તમારો ટાઈમ આપવા બદલ. અને આપણેે હવે થોડીક વાર માં પાછા મળીશું. ઓકે થેન્ક યુ.
ઓકે વેલકમ.